હા હું પણ મજામાં છું
તો આજનો આપનો ટોપિક છે ઓફલાઈન શોપિંગ અને ઓનલાઈન શોપિંગ તો આજકાલ અ ઓનલાઈન શોપિંગમાં ફ્રોડ નો બો બહુ વધારે થાય થાય છે આજકાલ ફ્રોટ
વગરે જેમ કે ઓ ટપી અને લિંક વગેરે ઓપન કરવાની કહે છે એવા
અ અ ઓનલાઈન શોપિંગમાં એવું થાય છે કે આપને પ્રોડક્ટ કોઈ બીજું બતાવે છે ને આપને જયારે પાર્સલ મળે ત્યારે કઈ બીજું જ આપતા છે તો એમ પણ સ્કેમ થાય છે
હા તે પણ કેમ થાય છે
હા આજકાલ એ વધારે જ થાય છે એના કરતા આપણે ઓફલાઈન શોપિંગ સારી પડે આપડે ત્યાં ક્વલિટી ચેક કરીને પણ લઈ શકીએ
હા હા
અને ઓનલાઈન શોપિંગ હું છે કે ઘરે બેઠા બેઠા પણ આપણે
અને પાણી પીલો દાદા લાઈ રાખે હા તે પણ વાત છે ને
અને આપણી સમય ની પણ બચત થાય છે
હા અને ઓફલાઈન શોપિંગમાં ખૂબ બેસ્ટ છે કરવા માટે વસ્તુ દેખાને મળે છે હા જાંચ કરવાની મળે છે ક્વોલિટી વગેરે પણ દેખી શકે ને આપણ એટલા માટે
બરાબર
હા
ઓફલાઈન શોપિંગમાં આપડણે હા વસ્તુ તપાસી શકીએ છીએ પછી જે વસ્તુ આપને આપણે ખરીદીએ એટલે તરત મળી જાય છે પણ ઓનલાઈનમાં હુ છે આપડે અમને ઓર્ડર કરીએ તો દસ પંદર દિવસ પછી એ ઓર્ડર મળે છે
જ છે ને
ઓ પછી એમાં પ્રોબ્લેમ પડે છે જેમ હવે મને કોઈ ફંક્શનમાં જવાનું છે આ આઠ દિવસ પછી પછી ને એ ઓર્ડર હવે દસ દિવસ પછી આવ્યો તો તો મને પ્રોબ્લેમ પડી જશે
હા અને વય તે સારું આવે તો હારું અને બી ખરાબ આવી ચ તો એક્સચેન્જ વગેરે શ હા
પછી ઓફલાઈનમાં હું આપણે ટ્રાય કરીને લઈ શકતા છીએ કપડા
ઓફલાઈન અને ક્વોલિટી વગેરે પણ દેખી શકે છે, ને બે પૈસા વધારી જ છે, પણ ખૂબ સારું છે, ઓફલાઈન શો ઓફલાઈન શોપ
પણ આપણે ઓફલાઈન માં પૈસા ઓછા પણ કરાવી શકે ઓનલાઈનમાં એવું નહીં થાય જે ભાવ હોય, એમાં જ લવ પડે
તેજ લવું પડે હમ
ને પાછું આપણે ઓફલાઈનમાં તો, એમ વિશ્વાસ કરીને પણ લઈ શકીએ
પણ હું તો ઘણી ઘણી વખત ઓનલાઈન ખરીદી કરું છું, ને તો ઘર બેઠ ટાં જ બધું મળી જાય ને એટલે
હા એ પણ સારું પડે ને પાછું સમયની પણ, આપણે બચત થાય કે દુકાનમાં જવું પડે એમ જ ઘરે આવી જતું છે.
હા ટાઈમ ની બચત થઇ જાય ને એટલે, જ હું બધું ઘણું અ ઘરે જ પડું
હ કેમકે ઓફલાઈનમાં કોઈ વાર એવું થાય કે, આપણે દુકાન પાસે જવું પડે ટ્રાફિક જે નડે પાછું પાર્કિંગની પ્રોબ્લેમ થાય, ને પછી લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે
રવું પડે હા એવું એટલે કેમ છે, એવો વિચાર કરું હું કે ઘર બેઠા મળી જશે એટલે એટલી લાાઈન વગેરે ઊભી રહેવાનું ઝંઝટ
અને ઓનલાઈનમાં પાછો શું હોય, આપને ડિસ્કાઉન્ટ મળે બહ બધ ઓફર્સ મને ઓફલાઈન મેવની હોય
ભહુબન
હ અને ઓનલાઈન પાછું હવે આપણે બહુ બધી વેબસાઇટ છે, આજકાલ તો તો આપડે બધા પર ભાવની સરખામણી કરી શકીએ છીએ કે ક્યાં ઓછું મળે છે, તો ત્યાંથી આપણે લઈ શકીએ છીએ
અને બથા પે આપને વેરાયટી પણ દેખાણ મળે છે. ઓનલાઈન
હા ને હ ને પાછું આપડે અગર લેવું હોય તો અમને કસ્ટમર રિવ્યસ જોઈને જ લેવાનું, તો જ ખબર પડે સારું છે, કેમ
સારું છે, એવું પણ છે. અને રિન્યુ રીસીવ વગેરે પણ લખેલા રહે ને તો તે બી દેખીને ને મંગાતા આવે છે, હારું છે, કે હમ ઓછું થાય
અને આપણો ઓનલાઈન શોપિંગ તો પાછું ત્રણન્ટ પશ ચાલુ જ રહી છે, આપણે ક્યારે પણ ઓર્ડર કરી શકીએ ઓફ
સમય બચે છે. ભાવ ભાવની સરખા પણ કરી શકે છે, આપણ
બરાબર ભાવલી શખાની કરી છે.
હા અને કેમ સારું પણ છે. એક પ્રકારે ટાઈમ વગેરે પણ વાંચે છે, તેનાથી
બરાબર મે ઓનલાઈન તો તો ટ્વેન્ટી ફોર કલાક ચાલુ જ રહી છે, તો આપણે ક્યારે પણ ઓર્ડર કરી શકીએ પણ ઓપલાઈનમાં શું છે? કે રાત્રે બંધ થઈ જાય છે, તો હવે આપણે નહીં ઓર્ડર કરી શકીએ
હમ. અને આપ પણ એક પ્રકારે મને આવડા યુ લાગે છે, કે ઓફલાઈન પણ સારું છે.
તે પણ હા ક્વલિટી વગેરે પણ દેખાણ મળે છે અને ભાવ તારપણ કરતા આવે છે ને ઓછું વગેરે
પણ ઓફલાઈન શોપિંગના ગેરફાયદા પણ છે કે વધારે સમય લાગે છે પછી મુસાફરીનો ખર્ચ પણ હોય છે તે આપણે મરીયાદિક વૈિકલ્પ હોય છે આપણી પાસે વધારે વિકલ્પો નથી હોતા
ટાઈમ વગેરે પણ જાય છે તેટલા
અને ત્યાં વધારે ભીડ પણ હોય તો ત્રાસ થાય પછી
થાય છે
હ અને આપડે દુકાન ના સમય પર જવું પડે
હા જવું પડે અને આપને અ વસ્તુ મળ મળેયે કે ખલાસ ખલાસ થઈ છે એનો બે વિચાર કરવું પડે આપણ જો આપણે લવું હશે તો ત્યારે વસ્તુ ખલાસ થઈ જય રહે સે એવું રહે ને
હા અને ઓનલાઈન તો ગેરફાયદા એ છે કે વસ્તુ જોઈ નથી શકાતી એને ટચ ની કરી શકાય પછી ખોટી વસ્તુ પણ મળવાની શક્યતા હોય છે પછી ઇન્ટરનેટ જરૂર છે ઇન્ટરનેટની હોય તો આપડણે કઈ ઓર્ડર નહી કરીશકીએ
હા એવું
હવે અમુક ગામમાં અમુક ગામમાં હવે ઇન્ટરનેટની સુવિધા નહી હોય તો ત્યાં તો આપણે ઓર્ડર નહીં કરી શકીએ
હા તો તે ઓફલાઈન જ કરે છે ને તે લોકો જે કામમાં ઇન્ટરનેટ ની સોનય વહી તો
હ ને ડિલિવરીમાં પણ સમય લાગે છે
હા અને કેમ છે કોલ વગેરે કરે છે તો પ ઉપ ઉઠાયે એવુ પણ નથી એટલા માટે હા એટલા માટે મારા માટે ઓનલાઈન પણ હારું છે ને ઓફલાઈન પણ હારું છે અને ઘર સાાયદા પણ ખૂબ છે ઓનલાઈન ઓફલાઈન
હા બંનેના પોત પોતા ની વિશેષતાઓ છે તો આપણે જે ઓર્ડર કરવું છે એ કરી શકો હવે આપણી પાસે ટાઈમ વધારે છે તો આપડે ઓનલાઈન કરી શકીએ
જેને જેમ સોંપો વાટે છે તેમ કરે છે
બરાબર
હમ્મ
શું થાય કે આપણે હવે જો કપડા ઓર્ડર કરી શકીએ એનું કઈ વાંધો નથી પણ જ્વેલરીમાં હુ થાય છે કે હવે મે જ્વેલરી ઓર્ડર કરી રહી પણ એની ક્વોલિટી સારી નહી રહી હવે બ્લેક થયે ગયે તો હવે મે રિટર્ન પણ નહી કરી શકું
હા તે પણ છે અને એક્સચેન્જ રિટર્ન હા એમ પણ છે અને બાકી વખતે કેમ છે અ નું અ ક્વલિટી વગેરે પણ દેખાણ મળ આવે છે ને એટલે
બરાબર
હા તો ઓફલાઈન પણ સારું છે જેને જેમ પટે તેમ તે સોઈ માટે કરે છે. જીન જેમ સોયપાતે તેમ
બરાબર આપણે ઓફલાઈન લઈએ ત્યારે આપણે બધું વસ્તુ ચેક કરીને લેવી જોઈએ.
હા જ અને આ એક આ એવું એક છે કે આ કઈ બાકી દુકાન પે કેમ છે આ લેતા નથી. થી આ વસ્તુ રિટન તો એનામાં રિટર્ન પણ થઈ જાય ને એટલા માટે.
હો બરાબર અને આપડે રિટર્ન કરવાનું હોય આ લાઈનમાં તો પહેલે જ વાત કરી ને જવાની દુકાનમાં કે આ મને ની ગાયમું તો હું રિટર્ન કરી જવા.
હા પણ બાકી આ દુકાનમાંથી એવું નથી રેતું આ એકદા વસ્ત તું લઈ જાય પેલે વાત કરો કે પછાડી વાત કરો. આ એકદા વસ્તુ લઈ ગયા તો તે રિટર્ન નથી થતી એમ બોર્ડ લગાડેલ રહેલન. એટલા માટે પાઈ આ ને રિટર્ન કઈ થઈ તો ત્યાં ચેક કરીને લવું પડે. પણ આ આઈ કેવું છે હા એક ઘેર આવે ને પઈ આપણના રિટર્ન કરવાના. તો હારું હોય.
બરાબર છે અમુક દુકાનમાં તો એમ હોય કે આપડે સાત દિવસ સુધી રિટર્ન લઈ શકાય પછી નહીં લેવાય. એક્સચેન્જ પણ સાત દિવસ સુધી કરાય.
હા અને ઓફલાઈન પણ સારું છે ઓનલાઈન પણ સારું છે જેમ જેમ પતે તેમ કરે છે.
બરાબર ને આજકાલ ઓનલાઈનમાં હું છે કે બધા જે વિદેશ નો ન એપ છે એને જ પ્રમોટ કરે છે આપણા ઈન્ડિયાના એપને કોઈ સપોર્ટ નથી કરતું. તો એ પણ એક મોટો પ્રશ્ન છે.
હા એ પણ છે.
અને યુ પણ છે આ કઈ કઈ આ ગામ ગામ ગામડામાં અ ગાડી વગેરેની સોય પણ નહી રહેતી ને એટલા માટે બાકી લોકો ઓનલાઈન જ કરે છે.
એ પણ છે. કઈ નઈ એ બંને પોતપોતાની વિશેષતા છે તમને જે ફાવે એ ઓર્ડર કરવાનો.
હા.
તમ આ વા હા ઓફલાઈન વગેરે ઓફલાઈન પણ હારુ છે ને ઓનલાઈન પણ હારુ છે આપને પટે તેમ કરે આ પણ મને તો ઓનલાઈન જ ગમતું હતું કારણ ટાઈમ વગેરે પણ વાંચતું ને.
હા પાછું આપડે ડિસ્કાઉન્ટ મળી જાય છે.
હા ડિસ્કાઉન્ટ અને ઓફર વગેરે પણ મળી જાય તેના પે એટલે.
હા ને વસ્તુ થોડા દિવસ પછી મળી જાય. છે ને ઘરે બેઠા બેઠા આવે છે મેન તો એ પ્રશ્ન છે કે આપણે બિઝી હોઈએ આપડો ઘરે ઓર્ડર આવી જાય છે.
બાકી નફે તો ડિલિવરી વગેરે પણ નહીં લેતા ને એટલા માટે હારુ.
હા અમુક એપમાં નથી લેતા પણ અમુક એપમાં તો ડિલિવરી ચાર્જ લે છે.
પણ આ એમ કેમ છે હારુ છે એક પ્રકારે ઘર બસીને મળી જાયને કઈ જવાની આ અ ટેન્શન નથી રહેતી એટલા માટે.
હા પણ ઓફલાઈન ના પણ એ ફાયદા છે કે વસ્તુ તરત મળી જાય છે બજાર પણ બજારમાં જવુ પડે છે એના માટે એ એ પ્રો પ્રોબલેમ છે.
હા હા ચલો પછી મળજે હા હા હા હારુ.